જય શ્રી કૃષ્ણ.
હેલો જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના.
શું કેવો હાલ છે આવી રહ્યો.
મજામાં મજામાં. મજામાં ભાઈ ઓર શું કરો છો તમે?
હું પણ મજા મજામાં છું આજે આખો દિવસ શું કર્યું?
સવારે ઉઠીને થોડો વોકિંગ કર્યો પછી નાસ્તો કરીને કોલેજનું કામ પૂરું કરતો હતો.
હા કોલેજ ભાઈ રવિવારે પણ કોલેજ
જાવું પડે ભાઈ કોલેજમાં જાવાનું પડે તો બધું કામ એનું કરવાનું હોય.
સરસ સરસ આજે મેં પણ પણ ગ ઘણું અત્યારે તો સમમિશન સમય નજીક છે ને?
હા ક્યારેક લાગે છે કે દિવસનો ચોવીસ કલાક પણ ઓછા પડે છે.
સાચું સાચું તો સમય નું? મેનેજમેન્ટ કરું કેવી રીતે? તે કર્યો છે ભાઈ.
હું સામાન્ય રીતે સવારે મહત્વના કામ પહેલા પૂરા કરવાનો પ્રયત્ન કરું છું.
સારી આદત છે હું તો ઘણી વાર કામ છેલ્લી ઘણી ઘણીએ કરું છું.
એ ટેવ બદલવી પડશે નહીં તો તણાવ વધી જાય.
હમ્મ સારું સારું હવે ધીમે ધીમે સુધારવાનું પ્રયત્ન કરી રહ્યું છું.
કોલેજમાં તારો મનપસંદ વિષય કયો છે રે
મને ડિઝાઈન અને પ્રેક્ટિકલ કામ વધારો ગમે છે ધીરેથી કરતા તેમ ર હા પણ જયારે કોઈ ન્યૂ ડિજિટલ બનાવ્યું ત્યારે અલગ જ આનંદ આવે છે
તું ફ્રી સમયમાં શું કરે છે
ક્યારેક ગીતો સાંભળું છું ક્યારેક ફિલ્મ જોઉું છું અને ક્યારેક મિત્રો સાથે બહારે જાઉં છું
મને પણ જ્યારે કોઈ નવું ડિઝાઇન બનાવવાની હોય ત્યારે અલગલ જ આનંદ આવે છે
હમ્મ તું ફ્રી સમયમાં શું કરે છે?
અને ક્રિકેટ જોવું અને રમવું બહુ ગમે છે
સારું ક્રિકેટ તો મને પણ ભાવે છે,
કઈ ટીમને સપ કરે છે ત તું કઈ ટીમને સપોર્ટ કરે?
ચેન્નઈને સપોર્ટ કરું છું તું
મારો પણ ચેન્નઈ જ છે મને ધોનીને રમતો જોઈને બહ મજા આવે
અચ્છા હું ભારતીય ટીમ નો મોટો ફેન છું, આઈપીએલ પણ નિયમિત જોઉં છું. આઈપીએલમાં મારું સારું ટીમ ચેન્નાઈ
સરસ ક્રિકેટ જોવાનો બહુ આનંદ આવે એમાં ધોની બેટિંગ કરવા ને તો મન એકદમ આરામ થઇ જાય
સારું સારું મને પણ હું તો ધોની માટે જોવું હોય છે,
એનો બેટિંગ જોઈને જો આનંદ આવે ને એ કોઈના બેટિંગ જોઈને નહી, આવે
સારું ભાઈ એકદમ સારું થય
વેકેશન માટે કોઈ પ્લાન છે કે
આા થોડા થોડા દરમિયાક મુલાકાત લેવો વિચારું છું, ધાર્મિક ધાર્મિક સ્થળો નો વિચાર
બહુ સારું પ્રવાસ કરવાથી નવો અનુભવ મળે છે,
હા મને પણ ફેશ થઈ જાય
તને કઈ જગ્યાઓ જવાનું સૌથીું વધારે ગમે?
મને પહાડો અને કુદરતી સ્થળો ગમે છે શાંતિ મળે છે ત્યાં બહ
અને પણ શહેરની ભીડથી દૂર જવાનું મન થાય છે,
દરરોજ કેટલો સમય મોબાઈલ વાપરે છે
લગભગ તીન થી ચાર કલાક તું?
કદાચ એટલો જ પણ હું સ્ક્રીન ટાઈમ ઓછું કરવાનો પ્રયત્ન કરું છું, હું મારો પણ લગભગ તીન થી ચાર કલાક જ છે.
એ બહુ સાચી વાત કરી તમને સ્ક્રીન ટાઈમ વધવાથી આંખોને પણ બહુ નુકસાન થાય છે, એ ક્યારેક તો દુખવા લાગે છે,
એ તો બહ રસ તારી કોઈ નવી હોબી છે
હું થોડા સમયથી સ્વિમિંગ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
હા સ્વિમિંગ પણ સારું છે.
તું કઈ નઈ શીખ્યા કરે ક્યા
હું કમ્પ્યુટર સોફ્ટવેર વધુ પ્રેક્ટિસ કરી રહહી છું જેથી ભવિષ્ય ઉપયોગ થાયયોગ થાય
હા હા મને પણ હું થોડા સમયથી ફોટોગ્રાફી પણ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
તો એ પણ બહુ સારું છે.
તારી સૌથી મોટી લક્ષ્ય શું છે.
અભ્યાસ પૂર્ણ કરીને સારી નોકરી મેળવી અનેને પરિવારો નુ ઘર બનવ
ખૂબ સરસ વિચાર છે ભાઈ તારો જો પરિવારને ગર્વ અનુભવીએ તો એનાથી મોટું ખબર કઈ નહી છે.
તું તણાવ આવે ત્યારે શું કરે છે.
હું ગીતો સાંભળું છું અથવા થોડું ચાલવું જાઉ છું ગીતો સાંભળવા થી એકદમ મારો મન પ્રસન્ન થઈ જાય. જે
હ હું મિત્રો સાથે વાત કરું છું, અથવા ક્રિકેટ રમું છું.
સાચું છે મનપસંદ પ્રવૃત્તિ કરવાથી તળાવ ઓછો થાય છે.
હા એ તો સાચું વાત કીધું ભાઈ
તારા ઘરે બધા કેમ છે.
બધા મજામાં છે તારા ઘરે
અહી પણ બધા સારા મા છે મમ્મી પપ્પા તારી ખબર પૂછતા હતા
હમ છે. એમને મારા તરફથી નમસ્તે કેજો ભાઈ સારા છે.
હા જરૂર જરૂર એ એ તને ખાના ખાવા માટે ઘરે બોલાવતા હતા ત જરૂર આવશે
હા આવતા આવ તમે ક્યાં રહો છો ભાઈ અભી અત્યારે
અત્યારે તો મેં મુંબઈમાં રહેવા માટે આવ્યું છું.
હમ સારું ભણવા ગયા છે ક્યા ત્યાં
હા ભણવાનું અ અહિયાંયા નહી થતું તો મેં અ મુંબઈ ગયો છું ભણવા માટે
સારું સારું ક્યા ક્યાં કોણસા કોષ બને છે.
મે એઆઈમલ કોર્સ ભણ્યા કરો એઆઈએમલ કોર્સ ભણ્યા કરો
તો બહુ સારું કોર્સ છે ભાઈ
હા આજકાલ તો એ આઈ નો જમાનો આવી ગયો જો એ આઈ નથી આવતું તને ભવિષ્યમાં નોક નોકરી નથી મળવાનું.
હા ભાઈ આજકાલ બધું એ આઈ જ લે જાય છે.
તેજ માટે ખાલી નોકરી પર ડિપેન્ડ ના રહેવાનું મેં તો એના સાથે સાથે મારો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું પણ ઈચ્છા પૂરું કરું છું દરરોજ એક થી બે કલાક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો પ્રેક્ટિસ કરું છું.
એ તો ભાઈ એકદમ સારું ભાઈ ભવિષ્યનો એકદમ ખ્યાલ રાખ્યો છે તમે
એ સાચી વાત ભાઈ જો ભવિષ્યને ખ્યાલ નહી રાખવાનું તો ભવિષ્યમાં પાગલ થઈ જવાનું એવું ચાલે છે.
હ પણ બહુ કોમ્પિટિશન બહુ વધી ગઈ છે બહુ
સાચું કહો આજે જેને તો જોઈ તે બધા લોકો એન્જિનિયરિંગ કરવા માટે છે ખબર નહીં બધાને શું સ્કોપ દેખાય છે. કેવામાં
બધા હ ત ત છે એન્જિનિયરિંગ લેવું છે ભાઈ બધું
બધા લોકોને એન્જિનિયરિંગ જ ભાવે છે. એ નહી કાય
હા અતારે સ્કોપ નથી પણ એમાં બવ કોમ્પિટિશન વધી ગઈ છે.
એમાં સ્કોપ છે પણ તને ખબર છે શું થાય છે હવે એન્જિનિયરિંગમાં અ લોકોને પેસ પસા દેખાય છે પણ પૈસા પીછે એના ઉપર જે મહેનત કરવી છે જે પોતાનું સ્કીલ ડેવલોપ કરવાનું છે એ એ લોકોને જોવાતું નથી. એ લોકોને ખાલી પૈસા જોવાતું છે તેજ માટે બધા લોકો એન્જિનિયરિંગમાં જાય છે. અ અને અ કોમ્પિટિશન વધાવે છે.
હમ્મ, બધા લોકો લઈને કોઈને કઈ ની આવે બસ પૈસા જોવે.
હા બધા લોકોને એમાં જવાનું છે એમ.
હમ્મ, સારું હવે મારે થોડું કામ કરવું જો કરવાનું છે સારું કોઈ કામ છે કઈ કે ફ્રી બ
હા હા નહી નહી મને પણ વાંચવાનું બાકી છે. ચાલ પછી મળીએે.
હમ્મ, ચાલો આજે તારી આજે તારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું.
મને પણ ખુબ સારું લાગ્યું. તારો ખૂબ ખૂબ આભાર જો તું મારા સાથે વાતે કર્યું.
અરે એમાં બાર શું કોલ કરવાનું હોય એમાં જ થોડું મનને શાંત તી મળી જાય દોસ્તા સાથે વાત કરીને.
હમ્મ, ચાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, ચાલો ચાલો.